હેલો! હા, જય શ્રી કૃષ્ણ. બસ મજામાં હો.
હવે આજે આપણે છે ને દૈનિક જીવનમાં શિસ્ત વીસના ટોપિક પર આપણે વાત કરીશું.
હા, સરસ છે
હા, એટલે જીવનમાં આપડે આ શિસ્ત હોવું જરૂરી છે તો જ આપણે જિંદગીમાં ખૂબ સારી રીતે જિંદગી જીવી શકાય. જેવી રીતે આપ ડે સવારે આપણે આપણા જે હસબન્ડ હોય એને નોકરીએ જવાનું હોય એટલે આપડે સવારે પાંચ વાગે ઉઠી જઈએ. બરાબર અને જો નહી ઉઠીએ તો આપડે આખો દિવસ બગડે એમનું પણ ટિફિન ટાઈમે પહોંચી નહી શકાય આપણાથી એટલે સવારમાં આપણી દૈનિક ક્રિયામાં પણ આપણું શિસ્ત હોવું જોઈએ કે ભાઈ આટલા સમયે ઉઠવું આટલા સમયે નાઈ લેવું આટલા સમયે રસોઈ બનાવી એ આટલા સમયે આપણેે બધાને જમાડી લેવું. એટલે આ બધું આપણું આપણે પોતે એનું શિસ્તનું પાલન કરીએ છે. બરાબરને?
હા.
એટલે એવું જ શિસ્ત આપણે આપણા બાળકોમાં પણ એ કરવું જોઈએ કે ભાઈ એ લોકોને પણ શિસ્તમાં રહેતા શીખવવું જોઈએ. કે ભાઈ ત્યારે સ્કૂલે જવાનું છે તો ત્યારે આટલા વાગે ઉઠી જ જવું પડશે આટલા વાગે ન્હાઈ લેવું પડશે. નાસ્તો કરી લેવો પડશે. સમયે સમયસર સ્કૂ સ્કૂલે પહોંચી જવાનું એટલે આ રીતનું જ જીવનમાં જો શિસ્તની હોય આપડે તો આપણે આગળ જિંદગીમાં કોઈ જીવી જીવી નહી શકીએ. બરાબર ને?
હા. હા. હા.
હમ્મ.
ને સમયસર, હા ના બરોબર છે. સમયસર જો આપડે ચાલીએ નહી તો સમય કાઈ આપણે રાહ જોવાનો નથી. એટલે શ શિસ્ત ડિસિપ્લિન તો હોવી જ જોઈએ આપડે. જીવનમાં અને, ખાસ તો ઈ આપડામાં હોય, તો જ આપડા બાળકોમાં આવવાની છે. આપડે જો એક કામ કોક વાર દસ મિનિટય શેજ વેલું મોડું થ્યું, એટલે આપડો બધા કામમાં એની અસર આવે. બધી જગ્યાએ આપ, આપણે દોડા દોડી થાય અને પછી થોડોક આપણો મૂડ પણ જતો હોય થોડુંક આપણને આમ, કંટાળ ઓલા આપડે રેગ્યુલર બધું થતું હોય, અને વ્યવ.... સ્થિત થતું હોય તો એમાં આખું ઓલો થઈ, જાય થોડોક આપણને ઈ દિવસે થોડોક કંટાળોય આવશે અરે આ તો ભાઈ, આજે કાઈ નથી કહવુ ટિફિન આમ તેમ થોડું આઘુ પાછું થશે ને, અને ઓલું જો તમારે આમ ટાઈમ, સર બધું ચાલતું હોય ને કે આપડે એમ, ટાઈમસર ઉઠી જઈએ, ટાઈમ સર અને થોડુંક કદાચ બે પાંચ મિનિટ વહેલું હોયન તો આપણને થોડોક ઉ, ત્સાહએ વધારે રે. કામ કરવાનો મૂડ ચડે બે કામ કરવાની વધારે મજા આવે. એવી જ રીતે આપડા છોકરાઓ નહી કે ભઈ તો જો તો આપડે, જઈએ ત્યારે આ આપડે થોડાક વેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જાય ઘણી વાર શિયાળામાં છે. તો ખુબ ઠંડી હોય, તો છોકરાઓ એમ કે ક ભઈ મારે નથી નાવું. ઘણા એમકે અમે રાજસ્થાન પોતે રેતા તો અમારી બેબી બહુ નાની હતી. બાલમં, ને હજી ત્યાં જ બેઠ, નર્સરીમાંથી, નાય જ લેવાનું ગમે એવી ઠંડી હોય. ઈ ભલે તે દિસે કદાચ આપડે થોડુંક સ્પીડમાં નવડાવી દીએ પણ એક જો ડીસી, પ્લીન હોય. કે ભઈ નઈ નવડા નાઈને જ જવાનું એટલે પછી બાળકને એવું ગમશે જ નઈ. જેમ તેમ ઘણા છોકરા મોટા થાય તો એમ કે ભઈ મમ્મી બહુ ઠંડી છે ત્યાં. એ ચાલશે બેટા, પણ હું પોતે નહી ઈ હોમવર્ક તો ઘણા છે તો હોમવર્ક કરતાં કરતા હું ગીત સાંભળુંને ટીવી જોતા જોતા હોમવર્ક કરે. તો અમે અમારા રિલેટિવ્સના ઘરે જઈએ તો ઘણી વાર ઈ લોકો કરતા હોય ને. તમારે બેબી થોડીક કામ. થોડીક વિચલિત થઈ જાય એમ થાય કે, મમ્મી હુઈ તે કરું એની જેમ? મેં કીધું નહી, નઈ એટલે નઈ. ઈ થોડુંક આપડે રાખીએ એની ઉપર આમ થોડુંક એને ન ગમે, પણ ઈ એક વાર એને ટેવ પડી જાય કે ભઈ ના ઈ, આપણે હોમવર્ક કરતી વખતે ટીવી કે ગીત કરાય જ નહી, નહીંતર છે ને ઈ પછી, કાઈ એમ બાળકને એવું મન થાય. એક વાર ભલે આપણે એક કે બે વાર એને તકલીફ પડે. કોક વાર એને જોઈને, એમ કે કે ભઈ હું ઘણા બાળકો છે તો, મોટા છોકરાઓ થાય એટલે.... કે હું મોબાઈલમાં અ મોબાઈલ લઈને ગીત હાંભળતા હાંભળતા નાવ? મે કીધું નહી. ઈ આપ ધંધો જ નહીં કરવાનો, એટલે એક બે વાર ઓલું થાય. એટલે ઈ અમુક, વાતમાં તમારે ડિસિપ્લન થવું અ ડીસી.... પ્લીન રાખવી જ પડે, કે ભાઈ તારે તા, ટાઈમે નાઈ લેવાનું, અને ગમે એવી ઠંડી હોય. થોડીક સ્પીડમાં નાઈ લેવાનું ભઈ. પણ ઈ નાઈને જ જવાનું. પૂજા કરીને તે..... જવાનું વડીલોને પગે તો જો મારે બા દાદા કે કોઈ સુતા હોયને, તોઈ ઈ પોતે પગે લાગેને ઈ જાગે જાગતા હોય ન જાગતા હોય એનું એને ઓલું નથી એને પોતાને હેબિટ પડી ગઈ કે નઈ મારે પગે લાગીને જ જવાનું. એટલે ઈ લાગીને જ જાય. એટલે ડિસિપ્લિન જરૂરી છે. છોકરાને તે ને આપણા પોતાનામાં ય જરૂરી છે.
બરાબર. મારા હસબન્ડ છે ને એ સવારે જોબ પરથી જાય ત્યારે એને બદ થી જ આપણે તૈયારી કરી આપવી પડે. પછી સાંજે આવશે એટલે મોજા નાખી દેશે થેલો મૂકી દેશે, ટિફિન કાઢશે નઈ એટલે બધી જ વસ્તુ દવા પીધી હોય તો, ત્યાં ત્યાં દવા પડેલી હોય, નાહી લીધા હોય, તો રૂમાલ ત્યાં જ પડ્યો હોય રૂમાલ સૂકવે ની એટલે મારી બેબીને આ બધી વસ્તુ નઈ ગમે મારી બેબી બહુ કમ્પ્લીટ પાછી બધામાં એટલે કે મમ્મી પપ્પાને પહેલેથી તમે પપ્પાને આ રીતે બધી વસ્તુ જ્યાંથી લીધ ઘી હોય, ત્યાં જ મૂકવાની ટેવ એમને પાડો અને ની માને તો, પચાસ રૂપિયા એમને દંડ કરવાનો કોઈ પણ વસ્તુ ક્યાં પડી હોય એટલે પચાસ રૂપિયા લઈ લેવાના એમની
હાચી વાત ઘણી વાર બાળકો ય આપણને શીખવાડે ઘણી વાર હા એમની પાસેથી ઘણું જોવા જાણવા મળે આપણને
બરાબર
અને એમની સાચી વાત હોય છે. ઘણી વાર એ આપણને મગજમાં નથી અને આપણું ઘણી વાર માને ની દીકરીનું
હા, માને માને એટલે એનો ક હ એનો કબાટ તમે જુઓ, એની બધી વસ્તુ જુઓ, એના કપડાં બધું જ એણે એટલું બધું વ્યવસ્થિત ગોઠવેલું હોય. આપણને હ એમ થાય કે આપણા કરતા આપણા ચો છોકરાં સવાયા છે.
સાચી વાત છે.
બરાબર
અમારે તે છે, તો મારા મારા સાસુ કેતા ઈ કે, કે મેં મારા છોકરાઓને છે ને અ સ્કૂલ બેગ જગ્યાએ મૂકવાની ટેવ નોતી પાડી તો ઈ મારે રહી ગયું તું એમ પોતાને તે મોટા થાય એટલે પોતાને ખ્યાલ આવેને અને ત્યારે આમ ત્રણ ત્રણ, ચાર ચાર છોકરા હોય, એટલે એવું બધું એટલું અત્યારે આપણે એક બે છોકરા હોય એટલે આપણે હજી કંઈ ધ્યાન આપી શક એ પહેલાના સમયમાં તો એવું હતું ય ની, તો એ પોતે કેતા કે મારે છે ને, પોતાને એવી ટેવ નો થી પડાણી એટલે તમે તમારા બાળકોને એવી ટેવ પાડજો કે સ્કૂલ બેગ જગ્યા એ મૂકતી મૂકવાની આવીને પોતાનો યુનિફોર્મ મારી બેબી ઘણી નાની હતી ને તો મે એને કીધેલુ કે ભઈ તારે છે ને તારા યુનિફોર્મ આવીને ગમ્મે ત્યાં નઇ નાખવાના ટીંગાડી દેવાનું તો એ પોતે અંબાઈ ન શકે ને તો એ પોતે ટે ટેબલ લઈને સ્ટૂલ ઉપર ચડી ને પણ એ યુનિફોર્મ ટીંગા દે એના કપડાં ટીંગાડી જ દે પછી તે મોટે પછી મેં કીધું છે તું સ્કૂલ ટ્યુશનમાં જ આવે ને સ્કૂલે જવાનું ટ્યુશનમાં જવાનું દિવસ ત્રણ વાર જવાનું એ ચેન્જ ક્યા કરવાના થાય કપડા બેન તો આવી રીતે ગમે ત્યાં. તો તો હું આખો દિવસ એમાં જ રવ. સવાલ એનો આપણને મુકતાં બે મિનિટય નથ થતી પણ તો એને કાયમ પોતાનેન પોતાને કાલ સવારે ક‌ય પોતે ભણવા જશે કે પોતે કોઈના ઘરે જશે તો.. બીજા શ સામેવાળાને તકલીફ પડે, નહીતર પોતાને તકલીફ પડે ઈની વ્યક્તિ પછી ત્યાં તો આપડે નહી હોય‌એ. ત્યારે એને જ ઈ બધું સામું આવાનું. એની કરતાં અત્યારથી એને ટેવ પડી ગયું હોય તો શું છે ઈ અઅ અડધી મિનિટય નથી થતી. પણ ઈ પોતાને જ નહીં ગમે એવીરીતે આડું અવળું... એટલે હવે છે તો ઈ પોતે જ પોતાની મહેનતથી બધું ટીંગાડી દે એ બધી વસ્તુ જગ્યાએ મુકી દે. બેન તારે તારું બધું તારું જગ્યાએ જ મૂકી દેવાનું. નહી તો હું તો આખો દિવસ એમાં જ રવ.
મારી બેબી.. હા બેબી એ હતી ને ત્યાં સુધી તો ઘર એકદમ બધું ચકચકિત રાખતી, હવે એનાં મેરેજ થઈ ગ્યા. એટલે મારો બાબો છે. તો એની જગ્યા પર મને કચરો પણ વારવા લાગે, પોતું પણ મારવા લાગે, બધી વસ્તુ સોફા આમ તેમ બધું સરખું કરી દેય કે મમ્મીને હવે થોડીક તકલીફ પડે છે. એકલે હાથે કામ કરવું પડે એટલે મારો છોકરો ડૉક્ટર છે. છતાં મને આ બધ્ધી જ કામ કરવા લાગે. એટલે પહેલેથી જ એ લોકને આ રીતે આપણે જોઈલું આપણે બધું ઘરમાં વ્યવસ્થિત બધી વસ્તુ. એટલે એ લોકને એવી ટેવ જ થઈ ગઈ ને.. એક જાતનું એ લોકોમાં એમ છે લાગણી.. કે કે ભાઈ મા બાપને આપણે મદદ કરવી જોય. મા બાપ એકલા કાં સુધી કરવાના?.
અને આપડે એને નાનપણથી કે ભાઈ જો... થોડાંક મોટા થાય એટલે આપણને જેવું છોકરાઓને ટેવ આપડે એમ કહીએ કે ભાઈ જો તારાથી થાય એવું તું નાના હોય પાંચ છ વર્ષના છોકરા એટલે આપડે એમ કે, ઓલુ અંબાવને, આ મૂકી દે ને.. એટલે જેવું જેમ જેમ બાળકની ઉંમર થતી જાય. એમ એમ આપડે એને હેલ્પ થવાનું ઓલું કહીએ. કે ભાઈ તારે આ રીતની હેલ્પ કરવાની. એટલે છોકરાઓ પોત્ તે સામેથી એમ કે કે ના ના, લાવો હું તમને કરાવી દઉં, લાવો હું તમને કરી દઉં. આપણે બહારથી જઈને આવીએ તો તરત જ આપણા હાથમાંથી થેલી લઈ લેશે. કાં તો પછી આપ ણને જે એનાંથી થતી હોય એ હેલ્પ કરશે.
આપડે ઘણાનાં ઘરે જઈએ... ઘણાંના.. તો એ લોકના છોક કરાઓને એ લોકો એટલાં બધા લાડ કયરા હોય કે બૂટ ફેંકી દેશે સ્કૂલેથી આવશે. કે દફ્તર ફેંકી દેશે ને મ મમ્મી પપ્પા જોડે ધમાલ મસ્તી કરેશે. મારામ્ મારી કરશે. એટલે આ બધું છોકરાઓને નાનપણથી જ બધું શિસ્ત કેળવવું જરૂરી છે. છોકરાઓની અંદર.. બાકી બહુ સં સ્કાર જો ખરાબ પડી ગ્યા પછી એમને સુધારવા આપણા હાથમાંની મળે.
ઘણા છોકરાઓ.. ઓ વડીલોને આમ તાપલી મારે કે આમ કે તેમ ઘણાંને ટેવ હોય એવી કે, ભાઈ કાકા હોય માસી હોય. કુંવારા ભાઈ બેન હોય નાનાં ઈ અ મમ્મીના હોય કે પપ્પાના મામા માસી કે કાકા હોય. તો તરત જ તેને નામથી બોલાવે. અમારેય તે ઘણાં અમેય તે જોઈન્ટ ફેમિલીમાં બેય જગ્યાએ જોઈન્ટ ફેમિલી જ છે. મોટ ટુ ફેમિલી સાસરે ને પીયર. પ કોઈ છોકરાઓ એવું કાણ કે, આપણે પેલ્લેથી જરીકેય તે છોક કરાઓ એમ ક્યે એટલે આપણે તરત એને ટોકીએ એમ ની કેવાનું અને ઘણાં તો કઈ બોલે જ નઈ કાઈ કરે જ નઈ એને મારે તોયતે ઈ એમ ન બોલે દાત કાઢે ઊલટાના. એટલે એનાથી હું થાય કે બાળક અને હેબિટ અને મારવાની ટેવ પડી જાય. પછી એને કાઈ ફરક ન પડે એમ.
બરાબર. મારા બે બેબીને સાસુ મને હશે ને ઘણી વાર. મને કે તમારી છોકરી તો બોઉ સ્ટ્રીક છે એમ કે અમારે બધી વસ્તુ એટલી બધી એમ ગમે ત્યાં મુકાય જ ની એમ કે સરખી મૂકી જ દેવી પડે એમ કે. એ તો પાછળ ને પાછળ જ હોય અમારી એમકે. બરાબર ભાઈ જેવું શીખવેલું એવું છોકરાઓ કરે વળી.
એને આડું અવળું ગમે જ નહીં.
હ.
એને છે ને ઈ વસ્તુ આડી અવળી હોય ઈ એને ગમે જ નઈ કારણ કે એને પેલેથી ટેવ હોય ને.
પંકચુલિટી હોય ને એનામાં. એમ એટલે ઈ. એને એની વગર ફાવે જ નઈ ઈ ચેન ન પડે મારે મારી બેબી છે. તો એને મેં પેલે થી કીધું તારે ગમે એવી નેત્રી પોણા સાતે સ્કૂલે જવા નીકળી જાય. તારે તારો ટુવાલ તારા કપડા એકાદ દિવસ જો કોકવાર એને એમ થાય ને. હું તરત જ એને કવ. બેન આજ કેમ ભૂલી ગઈ તીતુ. આપડે એમ ન કઈ કેમ નહોતા મુકયા પણ આજતો ભુલી ગઈ તી. મૂકી દેજે પાછી. ની તો હું થાય છોકરોઓને એક વાર તમે ઢીલું મુકો ને એટલે પાછો તરત બીજે દિવસે એમ જ મુ મુકી જતા હોય. ભલે ગમે એટલા મોટા હોય તે પાછા ટેવ બગડતા જરાય વાર ન લાગે.
હમ. કોઈના ઘરમાં કેવું સાસુ કેવા હોય પેલેથી શિસ્ત પ્રમાણે ચાલતા હોય. બધું ટાઈમે ટાઈમે કરવા વાળા અને એના ઘરે એવી વહું આવી જાય. કે જે એકદમ આળસું હોય. સમયે ઉઢતીના હોય સમયે રસોઈ ન કરતી હોય. એ ત્યારે એ સાસુની હાલત કેવી થઈ છે.
બઉ બઉ ખરાબ અમારે નજીક રિલેટિવ્સ ના જ કરે છે. ખબર છે ઈ. બઉ અઘરું પડી જાય. ગમે નઈ એક તો. સારી આવે ને. તો તો કાઈ પ્રશ્ન જ નથી. જો પોતાનામાં કાઈ ન હોય અને એને સારી આવી જાય તો એનું ઘર તો સુધારા ઉપર છે. પણ જો એક એકદમ વ્યવસ્થિત હોય. અને એને જો એવી ગોબરી મળી ગઈ ને વહુ. એ જે વ્યવસ્થિત ન રાખે એની એને તો બોઉ તકલીફ પડે. કારણ કે એને જેવું તેવું ગમે નઈ અને